હલો હા
હા સંભડાય છે તમને
હા સંભડાય છે સંભડાય છે આજે આપણે લોકલ માર્કેટ અને ખરીદી વિશે વાત કરીશું
હા
તે તમને ગમે છે લોકલ માર્કેટ
હા આપે તો જનરલી લોકલ માર્કેટમાં જતા હોય ને લોકલ માર્કેટમાં તો બહુ સારી સારી વસ્તુઓ મળે અમુક વાર બ્રાન્ડેડ વસ્તુ એ તે આપણને સેકન્ડ ના ભાવે મળી જાય સારું લાગે અવનવી વસ્તુઓ જોવાનું લેવાનું સારું લાગે
બરાબર અમે પણ સુરત ની આજ આજુબાજુ રહીએ છીએ તો સુરતની અંદર લોકલ માર્કેટ ઘણા બધા છે એમાં મુખ્ય માર્કેટ છે ચૌટા બજાર અને બોમ્બે માર્કેટ અને બોમ્બે માર્કેટ હા બોમ્બે માર્કેટ માં સાડી પછી ડ્રેસ મટીરિયલ હ આ આઉટફિટ બધું જ વસ્તુ ચાદર ચારસા એ પહેલ પેન્ટ શર્ટ બધું જ બોમ્બે માર્કેટમાં ખૂબ સારા ભાવથી સસ્તા ભાવથી મળી રહી એટલે લગનની ખરીદી કરવી હોય તો અમને બોમ્બે માર્કેટ ઘણું સારું પડે તમારો શું અનુભવ છે હેલો હલો